મારામા મારશે?
આવી રહ્યો છે, તમને અમારો અવાજ આવી રહ્યો છે?
હા.
તો આજે આપડે યુટ્યુબ વિશે વાત કરવાની છે કે આપણે યુટ્યુબમાં વિડીયો બનાવીને ઘણા બધા પૈસા કમાવી શકીએ છીએ જેથી કરીને આપણને ધન બટી કોમ કોમન્ટ કોમેડી વિડીયોને ઘણા બધા એવા પ્રકારના વિડીયો, બનાવીને આપ આપણે ઘણા બધા પૈસા કમાઈ શકીએ છીએ યુટ્યુબ આપણે ખુબ જ. ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે એના પર બધા ઘણા બધા લોકો વિડીયો અપલોડ કરીને આગળી વધી રહ્યા છે જેમ કે વ્લોગ્સ અને રીલ શોર્ટ વિડીયો એવી ઘણી બધી ઘણી બધી રીલ વગેરે ઘણા બધા લોકો બનાવે છે જે. ને ઘણા બધા લોકો હમ એનાથી પૈસા યુટ્યુબ થી પૈસા કમાઈ રહ્યા છે. અમમે જોવા જ તો્લોગ અમને બહ ચાલી રહ્યા છીએ મિની બ્લોગ ને બ્લોગસ ને તો અમે સરચ છેએ આપણા દેશમાં. શિયા ના નંબર વન બ્લોગર બની ગયા છે દસના
હમ.
ઘણા બધા વ્લોગર છે પણ એ સવરા જો છે ડેલી વ્લોગ રાખે છે અને તેની ફેન ફોલોઈંગ પણ એટલી ઘણી વધી ગઈ છે કે દેશના નંબર વન યુટ્યુબર બની ગયા છે. તે ઘણા બધા બ્લોગસ બનાવે છે અને ડેલી બ્લોગ કરે છે તે તેમના ઘરનું અને તેનું કોન્ટેન્ટ બનાવીને, સોશિયલ મીડિયા પર અપલોડ કરે છે જેથી કરીને તે લોકો ઘણા બધા પૈસા કમાય છે અને હમને હાલ થોડા સમય પછી આર્યન કરવી નામનો એક બિહારી હો તો તે હમને ઘણા બધા પૈસા કમાય છે તે તેનું કોઈ પણ વિડિયો મિલિયન થી નીચે વ્યુઝમાં જતું જ નથી એવું કહેવામાં આવે છે. તો તમાર શું કેવ સોશિયલ મીડિયા આપણા માટે કેવી છે?
તમારા તમારી વાત એકદમ સાચી છે કે સોશિયલ મીડિયા તો મેં જે યુટ્યુબ ની વાત કરી રહ્યા છો લોકો આજે ઘણા શોર્ટ વિડીયો કે જેમ કે રીલ્સ જેચ છે, લોગ કે લોંગ વિડીયો બનાવીને ઘણા પૈસા કમાઈ રહ્યા છે, જેમાં તમે જાણો છો કે યુટ્યુબ ના તમે એક મિલિયન કે ક્રોસ કરો છો તો તમને પ્લે બટનો મળે છે જેમ જે તમે સિલ્વર કે ગોલ્ડ પ્લેટિનમ, જેવા ઘણા બટનો જેમ કે તમે ઘણા આજે ના સમયમાં તમે જાણો છો કે ઘણું સોશિયલ મીડિયા પર લોકો એક્ટિવ રહી્યા છે. જે કે શોર્ટ વિડીયો ઘણા કોમેડી કે જેમ કે અન્ય વિડીયોના આવી રહ્યા છે જેમ કે કોમેડી વિડીયો કે તમે જોવ છો કે તમે યુટ્યુબ આજના નાના છોકરાઓ ઘણા કાર્ટૂન કે છે. કાર્ટૂન પછી કોમેડી વિદયો જોઈ રહ્યા છે જે કે કાર્ટૂનના અને કો કાર્ટૂનમાં હું અનેક હોય છે જેમ કે કોમેડી હોય છે જેવ કે અન્ય. શોર્ટ વિડીયો કે જેમ કે તમે જાણો છો કે મલયોનોમાં કે ઘણા અ માં વ્યુઝ જાય છે જેવ કે તમે વ્યૂઝ પર તમે પૈસા મેળવી શકો છો. જે તમને સબસ્ક્રિપ્શન પણ મળે છે જેવ કે. પ્લે બટનમાં ઘણા હોય છે. તમે તેમાં જાણો છો કે યુટ્યુબના, ઘણા શોર્ટ વિડીિયો તમે આખો દિવસમાં કેટલા નાના છોકરાઓ યુટ્યુબ પર યુટ્યુબ પર જ શોર્ટ વિડીયો જોઈ રહ્યા છે. જેમ જે તેમના ઘણું, હોય છે. આજના આજના લોકો તમે મોટા કે નાના હોય જે તેઓ યુટ્યુબ પર જ ટાઈમ રો કરી રહ્યા છે જેવ કે શોર્ટ વિડીયો જોઈ રહ્યા છે. જાણો છો કે તમે યુટ્યુબ નો ઘણો વકાશ કર્યો છે. જેવું કે તમે અન્ય પ્રકાર સોશિયલ મીડિયા પર જેમ છે ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ જેવું કે અન્ય પણ હોય છે જેમાં ઇન્સ્ટાગ્રામ પર ઘણા લોકો આઈડી બનાવે તે લોકો રીલ બનાવી રહ્યા છે રીલ માં ઘણા કમાઈ રહ્યા છે જે કે સબસ્ક્રિપ્શન પણ મળે છે તેમાં તો. તેમાં તમારે શું કેવું?
મારાર હણાં યુ્યબ ઇન્સ્ટાગ્રામ જે ઘણી બધી સોશિય મડિયા પૂર્ણ. ઉપયોગ ડેલી થાય છે ઘણા બધા લોકો સોશિયલ મીડિયા ન ઉપયોગ કરે છે અને ઘણા બધા પૈસા કમાવે છે જેમ કે ઇન્સ્ટાગ્રામનીમ તમેા વાત કરી ઘણા બધા લોકો રીલ બનાવીને પો આપડા ઘણી બધા પૈસા કમાવે છે જેથી કરીને
તે લોકો ઘણા બધા પૈસા કમાશે કો આપણા, દેશમાં દરરોજ કે માનો કે અડો દેશ આપણા ફોનના યુઝ થઈ ગયો છે બધા જમણા ફોન યુઝ કરે છે. જેથી કરીને બધા જ લોકો હમણા ઈન્સ્ટાગ્રામ ફેસબુક બુક, ઇસ્ટાગ્રામ, ફેસબુક. પીવ પાણી બાધું ઘણીબધી ઘણીબધી સોશિયલ મીડિયા એપ નો યુઝ કરે છે જેથી કરીને લોકો ઘણા બધા પૈસા કમાય છે. હમણા હા તમને જોવા જાવ તો યુટ્યુબ છે ઇન્સ્ટાગ્રામ છે તેમાં ઘણી બધો તેનો ક્રેઝ વધી ગયો છે. જેથી કરીને લોકો હમણા ઘણા બધા પૈસા કમાઈ રહ્યા છે ઇન્સ્ટાગ્રામ ની વાત કરીએ તો. આપણા આપણા દેશમાં પાંચ મિલિયન થી પાંચ બિલિયન કે લોકો થી સો બિલિયન. એ વધારે લોકો ડઉલોયુઝર છે, તો તે લોકો બધા જો ઈન્સ્ટાગ્રામ આપતા હોય તો ઈન્સ્ટાગ્રામને કેટલું પ્રોફિટ થાય છે અને તેમાં લોકો કોન્ટેન્ટ બનાવે છે રીલ બનાવે છે બ્લોગ બનાવે છે કોમેડી વિડીયો પણ બનાવે છે. તો તેમાં એ લોકોને કેટલો બધો પ્રોફિટ થતો હશે અને ઇન્સ્ટાગ્રામને કેટલું પ્રોફિટ થતો હશે. હમણા હાલે રીલ્સ કેટલી બધી ટ્રેન્ડ માં ચાલે છે આપણે રીલ્સ જોઈએ છે દરોજ ડૈયલી કેટલી બધી આપણે રીલ્સ હોય છે, તો તેમાં એ લોકોને કેટલો પ્રોફિટ થતો હશે. એટલે ઇન્સ્ટાગ્રામ વાળા ને તો ખુબ જ પ્રોફિટ હશે કશો થતો હશે અને
તમારી વાત એકદમ તમારી વાત એકદમ સાચી છે કે જે તમારી વાત એકદમ સાચ છે લોકો જેમ તમારી વાત એકદમ સાચી છે કે જેમ લોકો તમે કમાઈ રહ્યા છે જેમ કે ઇન્ડિયામાં ઘણા લોકો બ્લોગર બન્યા છે જેમ કે સૌરભ જોશી તેમનું ફેમિલી નુ શુટ કરે છે તેમનો બ્લોગ નો અપલોડ કરે છે જેમ કે મિસ્ટર ઈન્ડિયન હેકર જેમ લોકોને. અન્ય વિજ્ઞાન ના પ્રયોગો કરી બતાવે છે પોપ્યુલર બની રહ્યો છે જે ઘણા વ્યુઝ કમાઈ રહ્યો છે, જેમ કે આ તમે વાત કરી કોમેડી વિડીયો બનાવે છે જે કે તેઓ ઘણા લાવી રહ્યા છે જેમ કે તમે જાણો છો કે આજનો સોશિયલ મીડિયા જેમથી ખૂબ જ. આગળ વધી રહ્યું છે લોકો કોન્ટેન્ટ ઘણા ઘણા લાવી રહ્યા છે જેમ કે કોન્ટેન્ટ પણ તમે ખુબ સારા પૈસા કમાઈ શકો છો જેવો કે તમે ઘરે બેઠા બેઠા તમે ફ્રી હોય તો તેઓ કોન્ટેન્ટ બનાવીને તેમજ તેઓ યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ છે એવું તમે વિડીયો અપલોડ કરીને તેઓ તમે અન્ય ઘણા વ્યુ લાવી શકો છો જેવ કે લોકો. લોકોને તેઓ કો ગમે છે તો તેઓ ઘણું શેર અને લાઈક પણ બહુ કરે છે જેમ કે તમે યુટ્યુબ ની વાત કરો છો કે તેઓ ઘણા, ઘણા પ્રકારના હોય છે જે કે ઘણા પ્રકારના કન્ટેન્ટ બનાવી રહ્યા છે જેમ કે બ્લોગ બ્લોગાર લોકો તો આખી બ્લોગ ના શૂટ કરી રહી છે. પછી લોકો કોમેડી વિડીયોમાં પણ ઘણા રૂપિયા કમાઈ રહ્યા છે જેવું કે તમે કોન્ટેન્ટનો, ઘણા જ ઘણા છોકરો ઘણો તેમાં કોન્ટેન્ટ મળી રહે્યો છે, તમે યુટ્યુબ ઉપ ઘણી પ્રકારના ક્લાસ કે જે કે ભણવાની વસ્તુઓ પણ મળી રહી છે જેવ કે તમને ઘણા વિડીયોમાં તમને વાચતા ન ફાવતો હોય તો તમે વિડીયો જોઈને પણ જો તમે સમજી શકો છો તેઓ યુટ્યુબ પર ઘણા વિડીયો મળી રહે છે, જેમ કે તમે જાણો છો કે આજના સમયમાં લોકો લોકો જાણો છો કે, તમે ઘણી પ્રકારના મળી રહે છે, તેમાં કોન્ટેન્ટ તમને બહુ ગમ તમને પ્ર લાગત હોય તો લ શેર કરો તો ને વ્યૂઝ કે લાઈક વધે છે જો તેમને કોન્ટેન્ટ